બવાજ આપ્યો છે તમે
હા આવી રહ્યો છે હું હું તમને ગુજરાત ભારતના ખાવાના વિશે વાત કરું છું કેમ કે હું ગુજરાતમાં રહું છું એટલે ગુજરાત માં ઘણી બધી વાનગીઓ મળે છે જેમ કે ખમણ ઢોકલા અને જાત જાત ના વાનગીઓ મળે છે જેમ કે ગુજરાતી ખાવાનો ખુબ જ પૌષ્ટિક રહે છે દાળભાથી માંડીને ખીચડી કઢીથી માંડીને અ વાલનો શાક પાપડીનો શાક કે અન્ય પ્રકારના ઘણા બધા શાકભાજીઓ અ નું શાક પણ ખુબ જ પ્રખ્યાત છે શેવ ટામેટો નું શાક કે અને અને અન્ય પ્રકારના ખુબ જ ઘણા એવા શાકભાજી હોય છે તે ખુબ જ સારા સારા હોય છે ગુજરાતી ખાવાનામાં જેમ કે લાડુ હોય છે અને ઘી હોય છે અને દેશી ઘી ના લાડુ થી નીને આ ઘણા પ્રકાર ખાવાની વાનગીઓરી ભરેલી હોય છે અને તે ખૂબ જ જરૂરી છે અને તે ખાવાથી ખુબ જ પૌષ્ટિક અને આહાર મળે અને
ખાવાથી ઘણી બધી આપણને
તમારી વાત એકદમ સાચી છે જેમ તમે કહ્યું કે દેશી ઘી ખાવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે તો તમે જોવા જાવ તો અત્યારે તમે તમને જેમ હું પણ ગુજરાતી તો મને સાઉથ ઈન્ડિયન ફૂડ ખુબ જ ગમે છે અત્યારે તમે જોવા જાવ તો ઈડલી સાંભાર જોવ પૌષ્ટિક અને સારો બ્રેકફાસ્ટ અમને આજ સુધી કહીને મળે અને મેંદુ વડા મેંદુ વડા જેવી ઘણી બધી વાનગીઓ છે આપણે જેમ ગુજરાતની વાનગીઓ તો ખાય છે પરંતુ તો આપણે બહારની વાનગીઓ પણ ખાવી જોઈએ જેથી કરીને આપણને જે બહારનું કલ્ચર છે જો આપણે કોઈ રીતસર અથવા કોઈ કલ્ચર કોઈ સર આપણે બહાર નોકરી કરવા અથવા સ્ટડી કરવા માટે જવું પડે તો આપણે થોડું બહારનું પણ થોડું આપણને ખાવાનું ભાવતું હોય તો આપણને ફાય પરંતુ જો આપણે એક જ ખાવાનું ખાતા રશું અને તેવું જ થશે તો આપને બહાર જઈએ ત્યારે ખાવાનું ભ નહી અને જેથી કરીને આપણે અડધા ભૂખા રહેવા પડશે અને જેથી કરીને આપણા શરીર ને પણ નુકસાન થશે અને શરીર ને પણ હાનિ થશે તો હું તો એવું જ માનું છું કે આપણે ગુજરાતી ખાવ તો ખાવાનું તો આપણું ફેવરેટ છે અનેને ખાવું જ જોઈએ પરંતુ બહારનું પણ થોડું ખાવાનું ખાવું જોઈએ તો આગળ તમે બોલો આ વિશે તમારું શું માનો છ
હ આપણે ઘણી બધી ખાવાની હોય જેમ કે હૈદરાબાદ ની બિરિયાની થી માંડીને કશ્મીરી કાવાથી માંડીને અને ઘણી બધી વાનગીઓ હોય છે તે ખવામાં આપણને ખુબ જ મજા આવે છે અ પંજાબ ની લચછી થી મળડીને પંજાબની ખાવાનું પણ ખુબ જ સારું રહે છે પરોઠા પંજાબ ના ખુબ જ મને તો સરસ લાગે છે અને પરઠા ખાવાની તાકાત પણ ખુબ જ ઘણી આવે છે અને પરઠાથી માંડીને અન્ય વાનગી થી માંડીને તે ખાવા ખાવાની ખુબ જ મજા આવે છે છી છાસ એક પંજાબની દેન છે પંજાબમાં ઘણા બધા અ ખાવાનું અને અન્ય પ્રકારનું હોય છે અને જેના લીધે હમ ખુબ જ સારું લાગે છે જેમ કે પંજાબ કે અન્ય અન્ય વિસ્તારમાં કેમ કે જો પછી રાજસ્થાનમાં રાજસ્થાનમાં પેલું લીટટી ચોખાથી માંડીને અને ઘણા પ્રકારના ખાવાની વાનગી ખુબ જ સારી રહે છે અને અમારે ત્યાં પણ ખાવાનું ખુબ જ સારું મળે છે
તમારી વાત એકદમ સાચી છે હું હુંું એવું માનું છું કે આપણે જે ગુજરાતમાં જે હોટલો છે જે સ્વચ્છ રાખે છે ને ત્યા એટલું સારી ક્વોલિટી નું ખાવાનું મળે છે એટલું સારી ક્વોલિટી નું આપણને બહાર નહીં મળે અત્ય વાત કરું તો અત્યારે જે અમે ઉજ્જૈન ગયો હતો તો ઉજ્જૈનમાં મને ખાવાનું એટલું ખરાબ મળ્યું કે ત્યાં હોટલોમાં પણ ચોકસાઈ નથી અને કોઈ સારું નતું કારણે ઘણું નુકસાન થયો છે અને ઘણું પેલું થયું છે અમને અમારી હેલ્પર ઘણી એવી અસર પડી છે એના કારણે અમારે અડધું ભૂખું રહીને ત્યાં ટ્રાવેલ કરવા પડ્યું અને ફરવા પડ્યું આપણે જોવા જઈએ તો આપણા ગુજરાતમાં કોઈ પણ પર્યટનો જે બહારના દેશ માંથી જેમ બહારના દેશ માંથી અને બહારના રાજ્યોમાંથી જે આવે છે જેમ કે ફોરેન કન્ટ્રી ના લોકો પણ આવે છે તે આપણે ગુજરાતી ખાવાનું વખાણ કરે છે અને તમે જોયું જ હશે જે
આપણા ગુજરાતી લોકો છે, તે અમેરિકામાં જઈને પણ. આપણા ગુજરાતી ખાવાનુંની આઉટલેટ ખોલે છે, જે ખમણ, ઢોકળાની અને ફાફડાની ખોલે છે તેની આઉટલેટ આપણે અહીંયા કન્ટ્રીમાં તો ચાલે જ છે પરંતુ બહારના દેશમાં પણ સારી એવી વિકસિત થઈ રહી છે તો તે આપણા ગુજરાતીઓ માટે પ્રાઉડ મુમેન્ટ છે અને તે આપણે ખુબ સારો ફીલ થાય છે મને તે બધું તો તમે શું માનો છો આ વિશે આગળ તમે બોલો
હા ગુજરાતમાં ઘણી બધી વાનગીઓ મળે છે જેના કારણે આપણને ખુબ જ સારો એવો ફાયદો ળ થાય છે અને તે આપણને ખૂબ જ જરૂરી પણ છે અને જેના લીધે આપણને તે ખાવાની ખુબ જ મજા આવે છે ગુજરાતી વાનગીઓને ફાફળ જલે ોખળથી માંડીને અન્ય પ્રકારની ઘણી બધી વાનગીઓ આપણને જોવા મળે છે અને ખાવાની ખુબ જ મજા પણ આવે છે અને જેના કારણે આપણે ખાવાનું ખુબ જ સારું પણ લાગે છે અને આપણે ઘણી બધી વાનગીઓ ખાઈએ છીએ આપણને આપ ઘણી બધી વાનગી હતી આપણને ખાવાનું પણ ખુબ જ સારું લાગે છે અને તે પ્રકારનું ખાવાનું અને અન્ય પ્રકારને ખાવાનું એ ખુબ જ સારું છે આપણને ઘણી પ્રકારની વાનગીઓ અને અ હ તે ખુબ સારું લાગે છે. આપણને ઘણી પ્રકારની વાનગીઓ તે માનીને ગુજરાતી ખાવાનો પૌષ્ટિક આહાર ખુબ જ રહે છે, જેમ કે દેશી દેશી લોકો પણ, જેમ કે આદિવાસીઓમાં, જયારે માંદા પડ્યા ત્યારે ભડકુંને પેલું ખુબ જ ખાવામાં આવે છે.
તમારી વાત એકદમ સાચી છે. અત્યારે આપણે સાપુતારા જે પર્યટન ખુબ ફેમસ છે ગુજરાતમાં. ગુજરાતને છેલ્લો તો ત્યાં આપણે જઈએ, તો આપણને જ્યાં ડાંગી ખાવાનું છે, જેમાં નાગલી ની રોટલી, અડદ ની દાળ એ બધી જોવું મળે છે, જે આપણા ગરી માટે પૌષ્ટિક છે અને ખૂબ જરૂરી છે, અને જેનાથી આપણે ઘણું બધું પોષણ મેળવી શકે છે. પરંતુ તમે અત્યારે જુઓ તો ઘણા બધા લોકો તે બધું નથી ખાઈ રહ્યા. તો તે આપણે ખાવું જોઈએ, જો આપણે અલગ અલગ જગ્યાએ પર્યટન કરીને ફરવા જઈએ. તો ત્યાંનું જે ખાવાનું ફેમસ હોય, તે ટ્રાય કરું છે. અત્યારે અમે ઈન્દોર ગયા હતા, તો ત્યાંના અમે પૌવા ખાધા હતા. જે તમે જાણો છો, ઇન્દોરી પૌવા હા કેટલા બધા ફેમસ છે અને કેટલા સારા છે. તમે ત્યાં જઈને પોહા ટ્રાય કર્યા હતા, જેની અમને ખુબ મજા આવી હતી અને મને ખુબ સારું લાગ્યું હતું, તો હું તો એ કહેવા માંગુ છું કે આપણે જે સ્થળે ફરવા જઈએ, અને જે આપણને સારું ત્યાનું ફેમસ વસ્તુ ફૂડ હોય, તે આપણે ખાવું જોઈએ અને ત્યાંની મજા માણવી જોઈએ. તો હું એવું. કેવા માંગુ છું કે
અત્યારે આપણે ફરવા જઈએ, કશે ત્યારે પણ આપે ત્યાંનું શું ફેમસ છે, શું સારું છે અને શું આવું જોઈએ, તે વિશે આપણે જોવું જોઈએ. ત્યાંના જે લોકલ લોકો હોય, તેમને પૂછવું જોઈએ કે અહીં શું ફેમસ ખાવા જોઈએ. અમે અત્યારે ગયા હતા, ત્યા તેમને પૂછ્યું. ફેમસ છે, તો તેમણે કહ્યું હતું, અહીં નાગલીની રોટલી અને બીજું બધું ફેમસ છે. તો અમે તે ખાધું હતું. અને તેની અમે મજા માણી હતી, તો તેની અમને ખૂબ મજા આવી હતી, અને આપણે જેમ બહાર જઈએ તો, ત્યાં શું ફેમસ છે, શું સારું છે તે પૂછીને આપણે ખાવું જોઈએ, અને તો આપણે ત્યાંના લોકલ ની સલાહ લઈએ, કંઈ દુકાન પર સારું મળે છે, તો તેનાથી આપને ઘણો એવો ફાયદો થતો. અત્યારની વાત કરીએ તો, ડુંબર અમે ફરવા ગયા હતા ગરડુ ગુફા, તો ત્યાં વડા, બધુ બટાકા. ખુબ ફેમસ હતા, તો અમે તે ખાતા હતા અને અમને મજા પણ આવી હતી, અને અમે તેની મોત માણી નથી તો આ ખુબ સારી વાત છે કે આપણે લોકોને પૂછવું જોઈએ ત્યાં લોકાલિટી ને બધું જોઈ કે તમને
ક્યાં પસંદ આપ તેમની પસંદ ન ખાું આપને ટેસ્ટ પણ મળશે અને આપણને મજા પણશે તમાર શ માટે
હા, એટલે જગા જગા પર ખાવાનું અલગ હોય છે, એટલે દરેક પ્રકારનો ખાવાનો ટેસ્ટ કરવો જોઈએ. જેના લીધે આપણને પૌષ્ટિક આહાર અને અન્ય વસ્તુઓ સારી મળે છે, અને જેના લીધે તે આપણને ખાવાનું કે અન્ય પીવાનું ખુબ જ સારું લાગે છે, અને અને તે ખૂબ જ જરૂરી છે, કે જેના લીધે આપણને અન્ય પ્રકારના આહાર કે જેમ કે, આપણે ખીચડી કડી ગુજરાતની ખુબ જ ફેમસ છે, અને આપણે સૌરાષ્ટ્ર નું ખાવાનું પ્રખ્યાત જ છે, જેમ કે સૌરાષ્ટ્ર ઘણી બધી આઈટમો આવે છે, અને જેમ કે અ